હેલો. હા, મજામાં છું, તમે કેમ છો?
બસ મજામાં છીએ.
તો મને એવું લાગે છે કે આજે આ પડે, આ જે વધતી જતી ટ્રાફિકોની જે સમસ્યા છે એ એ વિશે વાત કરવી જોઈએ.
હા, જરૂર જરૂર. આજકાલ તો એમેય ટ્રાફિકનો પ્રોબ્લેમ બઉ જ વધી ગયો છે.
હા, બિલકુલ સાચી વાત છે તમારી. આજે આપડે બહાર જોવા જઈએ તો અ અ ટ્રાફિક ખુબ જ જોવા મલે. છે, આજે મોટી-મોટી ગાડીઓ અને વધુ પડ પહેલી વાત તો એ છે આપડે ભારત દેશ ની વસ્તી વધી રહી છે, વસ્તી વધવાના કારણે આજ ઘેરે-ઘેરે જોવા જાય તો
એક-એક જણનો એક-એક બાઈક અથવા કાર તો હોય જ મતલબ બધાનો એક-એક-એક તો હોય જ પ્રસનલ. તો એના લીધે આજ એટલું કેવાય ને કે એટલું ટ્રાફિક જામ થાય છે કે તેને કંટ્રોલ કરવું ખુબ જ મુશ્કેલી બની ગયું છે. ને આજે મોટા-મોટા શહેરોમાં જેવા કે ઘણી જગ્યાએ તો ટાફિકના રૂલ્સ પણ ફોલો થતા નથી. મારે તો એવું માનવું છે ગવર્મેન્ટે જે જો ટાફિક સિગ્નલનું પાલન નઈ કરે એ લોકાને ડર નાખવો જોઈએ એવું મને તો લાગે છે. તમારું શું કેહવું છે?
હમ્મ. હું બી એ તમારી વાતથી એગ્રી છું અત્યારે ટ્રાફિક નો પ્રોબ્લેમ એટલો છે ને કે ગવર્મેન્ટ જે રૂલ્સ બનાય છે ને એનું થોડુંક કડકપણે પાન પાલન કરાવવું જોઈએ. કેમકે જો ટ્રાફિક ના રૂલ્સ ફોલો કરશે ને તો જ ટ્રાફિક ઓછો થશે કેમકે ઘણા લોકો એવા જ ને કે ટ્રાફિક રૂલ્સ બિલકુલ બી ફોલો નથી કરતા. જેમ કે લાલ લાઈટ આવે એટલે ઉભું રહેેવાનું ઓરેન્જ લાાઈટ આવે એટલે વાહન ચાલુ કરવાની શરૂઆત કરવી અને ગ્રીન લાઈટ આવે પછી જ આપડે આગળ વધવાનું. પણ ઘણા લોકો તો ઓરેન્જ લાાઈટ આવે એટલે તરત જ આગળ મળવા લાગે છે એ બહું ખોટી વાત છે થોડું ધ્યાન રાખવું જોઈએ. અને મારા ખ્યાલ થી દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસ હવલદાર બી ઉભો રહેવો જોઈએ જેથી કરીને કોઈ બી ટ્રાફિકમાં ટ્રાફિક નો નિયમ તોડીને આગળ વધે તો એને દંડ ભરાવવો જોઈએ એની પા.
હા, બિલકુલ સાચી વાત છે. પણ આજે તો મને એવું લાગી રહ્યું છે કે આખી ગવર્મેન્ટ જ અહ પૈસા ખાઈ રહી છે એવું લાગે છે કેમકે એવું કેમ કે ઘણા બધી જગ્યા મેં તો જોયું છે કે ટ્રાફિક અહ પોલીસ પણ ઉભા હોય છે અને ટ્રાફિક સિગ્નલ પણ ચાડુ હોય છે પરંતુ ઘણા ઘણા ખરા વ્યક્તિઓ તે લોકોની સામે સિગ્નલો પણ તોડે છે નીકળી જાય છે આમ કરે છે તેમ કરે છે. પરંતુ પોલીસ વાળાને કે હોમગાર્ડ ને કોઈ ફરક પડતો નથી એ લોકો નીકળી જવા થી કે આમ તેમ તો એના કારણે પણ આજે ટ્રાફિક ની સમસ્યા છે એ શહેરોમાં ખુબ જ વધી રહી છે. તમારે શું માનવું છે?
હા, બરાબર છે. કેમકે હવે તો ટ્રાફિક પોલીસ હવલદાર બી છે ને પૂરેપૂરું નિયમ નું પાલન નથી કરાવત એ બી પૈસા ખાઈને છે અનેને પોતાનું કામ ચલાય લે છે. એ લોકો બી પોતાનું જે ફરજ નિભાવવાની હોય પૂરેપૂરી નિભાવતા નથી. અને ઘણી જગ્યા તો મેં એબી જોયું છે કે ટ્રાફિક સિગ્નલ બગડેલા હોય છે તો બી રીપેર નથી કરાવતા એ લોકા. જેમ છે તેમ રાખી મૂકે છે રિપેર કરાવે તો પબ્લિક ને ખ્યાલ પડે ને કે કેવી રીતે વાપરવું. એમ પડ્યા હોય અને ટ્રાફિક પોલીસ હવલદાર બી એમને ઉભા હોય છે જયારે લોકો એમને એમ સિગ્નલ તોડીને જતા કોઈને પકડતા બી નથી ને ઊભા બી નથી રાખતા.
હા, બિલકુલ સાચી વાત છે. અને આજે જેમ કે ગવર્મેન્ટ આપડા પરથી ઘણો બધો ટેક્સ વસૂલ કરી રહી છે. પરંતુ આજે તેઓના તમે જોઈ રહ્યા હસોં તો તેઓ ના રોડ તમે જોયા જશો કે કેટલા ખાડા ખુબડા વાળા રહી મતલબ તેના લીધે પણ ઘણી ખરી સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે જો રસ્તાઓ જો અહ ખાડા ટેકરાવાળા હોય તો એ એક કેવાય ને કે ટ્રાફિકની સમસ્યા બની શકે આગળ જઈને. તમારું શું માનવું છે?
હા, બરાબર છે તમારી વાત તો એકદમ સાચી છે. આપડે ટેક્સ ભરી છેએ પણ સામે આપણને પ્રોપર રસ તા નથી મળતા. આપડે ચોમાસું આવે ત્યારે ઘણા બધા રસ્તા ધોવાઈ જાય છે. રસ્તામાં ભોવા પડી જાય છે જેના લીધે બી ટ્રાફિક બહુ થઈ જાય છે. અને પછી તે ભુવાનું ટાઈમ સર રિપેરિંગ બી નથી કરવામાં આવતું. ટાઈમસર નું રિપેરિંગ કરવામાં આવે તો ટ્રાફિક ના થાય. અને હું ટ્રાફિક ના થાય તો આ પબ્લિક ને બી સારી રીતે રસ્તા પર અવર જવર કરી શકે. રસ્તાનું કામ બી બરાબર હોતું નથી ગવર્મેન્ટ જ્યારે એટલું ચેક કરવામાં આવે તો વાંધો ના આવે. ધોવા બી પડી જાય છે એના લીધે બી ટ્રાફિક બહુ જ થઈ જાય છે પાણી ભરાઈ જાય છે. રસ્તાનું સમારકામ બી બરાબર નથી ક-કરતા ની અંદર. જગ્યા એ જગ્યા એ બધે ખાડા પડી જાય છે અને ટ્રાફિક રૂલ્સ બી પ્રોપર પબ્લિક ફોલવા નથી. નથી કરતી આપડી જેમ કે નિયમ છે આપણે કે ક્યાંય બી આપણે ટુ વ્હીલર લઈને જઈએ. તો હેલ્મેટ પહેરવી કમ્પલસરી ફરજયાત છે તો બી પબ્લિક બી ઘણી વખત હેલ્મેટ પેર્યા વગર નીકળે છે. પ્લસ અહ ટ્રાફિક પોલીસ હવાલદારને એ ડ્યુ ટી છે કે કોઈ બી ટુ વ્હીલર લઈને નીકળે તો એની પાસે હેલ્મેટ પહેરેલી હોવી જોઈએ. જે હેલ્મેટ ના પહેરી હોય તો એનું ડ્રાઈવિંગ લાઇસન્સ ચેક કરવું જોઈએ આરસી બુક ચેક કરવી જોઈએ. જેમ કે ડ્રાઈવિંગ કરવાની આપડી. ઉંમરની મર્યાદા અઢાર વર્ષથી ઉપરની છે. તો એ બી પ્રોપર ચેક કરવું જોઈએ ઘણી વખત નાના છોકરા બી ટુ વ્હીલર લઈને નીકળી પડે છે બહાર. તો એના લીધે બી નાના મોટા અકસ્માત થઈ જાય તો એનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ બધા.
હા બિલકુલ સાચી વાત છે તમારીને આજે મેં ઘણી જગ્યાએ જોયું છે કે. ઘણા ખરા બમપર બનાવવામાં આવે છે જેમ કે સ્પીડ લિમિટ કરવા માટે. મતલબ વાહનો અમુક ખુબ જ ફાસ્ટ આપતા હોય છે જેના કારણે. અકસ્માત. ની શક્યતા વધે છે અને અકસ્માત થાય તો ટ્રાફિક જામ તોકો થવાનું છે. એટલે મને તો એ લાગે છે કે. આજે જે મોટા મોટા બમ્ફોરો બનાઈ રહ્યા છે એ પણ આજે વ્યક્તિઓ તોડી રહ્યા છે. તો આપણે સરકારને પ્રોત્સાહન આપવા માટે આ બધા કાર્યો. છોડવા જોઈએ અને. આપડે કઈ ને કે એક એક ટ્રાફિક રૂલ નો નિયમ નું પાલન કરવું. મે તમે કીધું ને નાના નાના બાળકો પણ. આજે ગાડી ચલાવે છે અઢાર વરષથી નીચે. એ લોકોને દંડ કરવો જોઈએ હો. કે. ગાડી ચલાવવાનું પેલું પૂરું ના પાડતું હોય તે લોકોને. ગાડી ના આપવી જોઈએ કે તે ના વાલીને બોલાઈને અથવા. એ આપને ઘર ના એને બોલાય ને. એ લોકોને દંડ ફટકારવો એજ મારે તો માનવું છે.
ટ્રાફિક ના નિયમો ન તો છે ને ચુસ્તપણે લોકો પાસે પાલન કરાવવું જોઈ. કેમ કે લોકો બરાબર પાલન નથી કરતા. અને ટ્રાફિકમાં તો ઘણી વાર એવું બી હોય છે કે અમુક રોડ ઉપર આપડે છે ને સ્પીડ લિમિટ હોય છે. કે અમુક સ્પીડ થી વધારે. ચલાવવું નહીિ છતાં બી લોકો બેફારમ ચલાવતા હોય છે ને એના લીધે જ પછી એક્સિડન્ટ થાય છે અમુક જેમ કે સ્કૂલ હોય. અ હોસ્પિટલ હોય ને એ બધી જગ્યાએ સ્પીડ લિમિટ સેટ કરેલી હોય છે અથવા. ત્યાં આગળ બમ્પ બનાવવામાં આવ્યા હોય છે અથવા ત્યાં આગળમેં હોર્ન નહીં વગાડવો હોર્ન વગર. બોર્ડ મારેલું હોય છે ક્યાં જગ્યાએ હોર્ન વગાડવો નહીં. જેમ કે હોસ્પિટલ હોય તો ત્યાં જે અંદર ના દર્દીઓ હોય એને તકલીફ ના પડે એટલે હો મા. પણ ઘણી વખત પબ્લિક હોર્ન મારતી હોય છે અથવા સ્કૂલ પાસે બમ્પ હોવા છતાં બી. ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા છે તો એનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાના બાળકો સ્કૂલ માંથી છૂટ્યા હોય અને જો બોમ્બમાં. કોઈ સ્પીડમાં વાહન ચલાવીને આવી જાય તો એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધી જાય છે ત્યાં આગળ. તો તે વસ્તુ ન તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ હોસ્પિટલમાં. અ બી પેશન્ટ હોય છે દર્દીઓ આરામ કરતા હોય દવા લઈને સુતા. તો ત્યાં હોન ન મારવો જોઈએ જેથી કરીને કોઈ દર્દીને તકલીફ. ના પડે લોકો એવું બી ટ્રાફિક નિયમ નો ઉપયોગ સમજ. નથી અને એનું પાલન નથી કરત તો એ પ્રત્યે બી થોડું ધ્યાન રાખવું જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે અને આજે. ના જે જોઈ રહ્યા છે, તો ટ્રાફિક ની સમસ્યા કેમ વધારે ઉદભવે છે કારણ કે. એનું કાહણ જ એ છે કે આજનું કલ્ચર, આજનું કલ્ચર એ કે મતલબ કે. આજે જવા સવારે જોવા જઈએ તો. સાત વાગ્યા થઈ રહીને નવ વાગ્યા સુધી ખુબ જ ટ્રાફિક જામ હોય છે. એ ટ્રાફિક જામ કેમ હોય છે કારણ કે બધાને. ઓફિસે અથવા કોઈ પણ એમ. જગ્યાએ વ્યવસ્થા અ વ્યવસાય માટે જવાનું હોય છે. તો તેના કારણે. ખુબ જ ભીડ હોય છે, તો આપણે અસ સમજી વિચારીને મતલબ. એકબીજાને અ પ્રોત્સાહન આપીને ચાલવું જોઈએ, કારણ કે. જો તમે બી પેલા નીકળો શો, અમે પેલા નીકળી શે એમ કરીને. એમ કરીને ટ્રાફિક જામ ઉદ્ભવે છે, અને સાંજે પણ ત્રણ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી પણ ખુબ જ ટ્રાફિકજેવું હોય. પછી કામ બીતરે કોઇ પણ આ એમ્પ્લોયઓ નો છૂટવાનો સમય હોય છે. જેના કારણે ખુબ જ અ કેહેવાય ને કે. ટ્રાફિક જામ થતું હોય છે, તો આપડે એ સમજવું જોઈએ કે આપણે. અ સાત થી નવ વાગ્યા નો ટાઈમ, અથવા ત્રણ થી મા છ વાગ્યાના ટાઈમમાં આપડે જે વ્યક્તિઓ ઘર બેઠા હોય, તો તે લોકોને બહાર ના નીકળવું જોઈએ કેમ કે ખબર છે. કે હમણાં બધા એમ્પ્લોઈ છૂટશે, અથવા એમ્પ્લો જતા હશે ઓ કામે તો પછી. એ લોકોએ. એ સમયે જવાનું બહાર ટાળવું જોઈએ એવું મને તો લાગે છે, તમારું શું માનવું છે?
હા તમારી વાત તો એકદમ સાચી છે, કે અમુક ટાઈમે ટ્રાફિક. તો બહુજ હોય છે, જયારે ઓફિસ થી છૂટવાનો સમય હોય, અને ઓફ પીસે જવાનો સમય હોય, ત્યારે જ ખૂબ ટ્રાફિક હોય છે, જેમકે સવારમાં નવ થી અગિયાર વાગ્યા સ ધી ઓફિસે જવાનો સમય છે, ત્યારે બહુ જ ટ્રાફિક હોય છે, તો એ વખતે બધા જે ઓફિસ ના કામ કરતા લોકો હોય, એ ઓફિસે પહોંચવા માટે ખુબ જ ઉતાવળ કરતા હોય, એટલે હુ પેરેન દરેક ને મે કે હું પેલા પહોંચું, હું પેલા પહોંચ, એની માટે થઈને લોકો આ ઉતાવળ કરીને. ઓવલટેક કરે, સ્પીડ વધારે ચલાવે, ને પોતાનું ધ્યાન ના રાખે તો ઈ એમને નુકસાનકારક સાબિત થાય છે, ઘણી વખત એના લીધે જ ઘણી વખત ટ્રાફિક થાય છે. એમ કે રોડ બના્યો હોય, એને ડિવાઈડરની ઘણી વખત લોકો ડિવાઈડરની ઉપર પણ ટુ વ્હીલર ચલાઈ ને આગળ નીકળી જાય, જલ્દી પહોંચવા માટે જયારે એવું ના કરવું જોએ. તમારે ટ્રાફિકમાં ઉભાારીને પોતાનો વારો આવે એની રાહ જોવી જોઈએ, તમારે લાઈન સર ચાલવું જોઈએ. પણ એના લીધે જ વધારે ઘણી વખત ટ્રાફિક થઈ જાય છે, અને એ આપણને બહુ જ અ પછી તકલીફ આપ પે છે ઘણી વાર, અને જયારે સાંજે છૂટવાનો સમય હોય, ત્યારે તો બહુ જ તકલીફ પડે કેમકે ઓફિસ થી છૂટેલા લોક કોને ઘરે જવાની ઉતાવળ હોય છે. અને જે નોર્મલ પબ્લિક ટ્રાવેલ કરતી હોય, ઘરે જતી હોય, ટુ વ્હીલર પર એને બી જવાનું હોય, એટલે એમાં પછી હું પેલા જઉ, હું પેલા જઉ, એવું હોય. છે એના કારણે બી. અ તકલીફ પડે છે લોકોને, ટ્રાફિક એમાં વધારે થઈ જાય છે, રાહ નથી જોત તા કોઈને બી રાહ નથી જોવી, કે પછી હું ઊભો રહું, ટ્રાફિકમાં લાઈનસ ઉભા રહીએ. પછી એક પછી એક વ્યક્તિ જઈએ, એના લીધે બી ઘણી વખત ટ્રાફિક બહુ હોય.
હાલો, સાચી વાત છે. તો! આપડે તમારા જોડે વાત કરીને ખુબ જ આનંદ થયો મને. અને આવાજ આપણે નવા નવા ટોપિક પર બીજી વાર પણ વાત કરતા રહીશું.
હા મને પણ તમારી જોડે વાત કરવાની ખુબ જ મજા આવી.
થેન્ક યુ.
થેન્ક યુ.